શમ છો
બસ એકદમ મજામાં તમે જ આવો
હા બસ હું પણ એકદમ મજામાં ચલો ને આજે ખુબ મહત્વ વિષય પર એક ચર્ચા કરીએ કે મોબાઈલ નોટિફિકેશન અને માનસિક શાંતિ વચ્ચે સુું સંતુલન છે
હા કઈ છે મોબાઈલ ન મોબલ નોટફિકન પગારૂ નવ એ પણ બુજ છે
સાચું સવારે આંખ ખુલે એટલે પહેલું કામ મોબાઈલ ચેક કરવાનું થઈ ગયું છે
હા ઘણા લોકો અલાર્મ બંધ કરતા કરતા સોશિયલ મીડિયા પણ જોઈ લે છે
હા મને લાગે છે કે આ આદત થી દિવસની શરૂઆત શાંતિ રીતે થતી નથી
બિલકુલ સવારે જ કોઈ નેગેટિવ ન્યૂઝ જોઈએ તો મૂડ પર અસર થઇ જાય છે નહી આપણાને
હા અને કેટલીક વાર તો કોઈ મેસેજ પણ એટલો અર્જન્ટ નથી હોતો
હા પણ નોટિફિકેશન ન સાઉન્ડ આવે એટલે કુરોસિટી તો વધી જ જાય
હા અને તમે નોટિફિકેશન બધી એપમાં ઓન રાખો છો
પેલા રાતતો હતો પણ હવે ઘણી બંધ કરી દીધી છે ઘણી બધી એપમાં
તો શું ફરક પડ્યો
ધ્યાન વધુ કેન્દ્રિત રહે છે હવે કામ કરતા વખતે વારંવાર મોબાઈલ તરફ જોવું નથી પડતું હવે
હા આ બધું સારી વાત છે ને હું પણ નોટ કરું છું કે નોટિફિકેશન આવે એટલે કોન્સન્ટ્રેશન તૂટી જાય છે
હા ખાસ કરીને જયારે કોઈ ઇમ્પોર્ટન્ટ કામ કરતા હોય ત્યારે જ નોટિફિકેશન આવેને આપડ ધ્યાન ભટકાય
હા એજ એજજ અને તમે સોશિયલ મીડિયા માટે અલગ સમય રાખો છો
હા ને સવારે અને સાંજે થોડો સમય રાખું છું
તો દિવસ બાર ચેક નથી કરતા તમે
જરૂરી હોય તો જ ચેક કરવાનું બાકી નહી
આજે તો ઘણા લોકોને તો ફોમો પણ હોય છે ફોનનો
હા પીયર ઓફ મિસિંગ આઉટ લાગે છે કે કોઈ અપડેટ ચુકી ના જાય એ લોકોને
હા પણ દરેક અપડેટ જણાવવાનું જરૂર હોય છે
ના ના બિલકુલ નહી ઘણી માહિતી આપણા જીવનમાં કોઈ ખાસ વેલ્યુ એડ કરતી નથી
હા મને તો એક વાત લાગે છે કે પેલા લોકો ઘડી જોઈને સમય જાણતા હતા હવે મોબાઈલ ખોલે તો નોટિફિકેશનમાં એટલી જ જાય છે
હા હા હા આ તો મારા સાથે રોજ થાય છે
મોબાઈલ ખોલ્યો સમય જોવા માટે અને પછી દસ મિનિટ સોશિયલ મીડિયામાં આપી દીધી મેં તો
હા અને પછી યાદ આવે કે હું તો બીજું કામ કરવા આવ્યો હતો
હા એજ અને નોટિફિકેશન સ્ટ્રેસ પણ વધારે છે એમ લાગે છે તમને
હાને ખાસ કરીને ઓફિસ ગ્રુપ ઈમેલ અને સોશિયલ મીડિયા સાથે
તો તો કેટલીક વાર મોબાઈલ સાયલેન્ટ પર મૂકી દેવો જોઈએ તમારે
હા હું રાત્રો સાયલેન્ટ મોડ રાખું
હા એનાથી ઊંઘ માં ફરક પડે છે તમને
હા બઉ પેલા રાત્રે પણ સાઉન્ડ આવે એટલે આંખ ખુલી જતી હતી મારી તો
હા જોુવ ને આજે તો સ્લીપ ક્વોલિટી પણ મોબાઈલ થી પ્રભાવિત થઈ જાય છે
હા ના લોકો સુતા પેલા સુધી સ્પિંગ જોતા હોય છે
હા બ્લુ લઈટ વિશે પણ ઘણું સાંભળ્યું છે મેં
હા ના પણ મુખ્ય મુદ્દો એ છે કે મગજ ને આરામ મળતો નથી આપડ
હા સુુંતા પેલા પુસ્તક વાંચવું વધુ સારું લાગે છે મને તો
હા અથવા હલકા મ્યુઝિક સાંભળી લેવું
હા શું તમે ડિજિટલ ડિટોક્સ વિશે સાંભળ્યું છે કઈક
હા એક દિવસ અથવા કેટલાક કલાક મોબાઈલ થી દૂર એવું
સરસ અને તમે ક્યારેક ટ્રાય કર્યું છે
એક રવિવારે સોશિયલ મીડિયા બંધ રાખ્યું હતું
હા તો પછી કેવું લાગ્યું તમને
હા શરૂઆતમાં તો હજીબ લાગ્યું પણ પછી બહુ શાંતિ મળી મને
તો શું કામ કર્યું એ દિવસે એવું
મે ફેમિલી સાથે સમય વિતાવ્યો થોડું વાંચન કર્યું અને વોક પર ગયો પછી
હા એ બધું મોબાઈલ વગર પણ થઈ શકે છે યાદ આવ્યું હશે
હા બિલકુલ કેટલીક વાર ટેકનોલોજીની બાબત પણ એક દુનિયા છે એવું એવું લાગે છે આપડે
તો પછી બાળકો પર નોટિફિકેશન કલ્ચરની શું અસર પડે છે
મને લાગે છે કે ધ્યાન ઓછું થાય છે એમનું
હા અને પેશન્ટ પણ ઓછી થતી હોય એમ લાગે છે
હા બધું ઇન્સ્ટન્ટ જોઈએ એ લોકોને તો
હા તો પછી પેરેન્ટસે શું કરવું જોઈએ
પેલા તો પોતે એક્ઝામ્પલ સેટ કરવું જોઈએ તે
હા તમારી વાત તો સાચી છે ને બહુ સાચી વાત તમે બોલ્યા અને બાળકો કરતા તો મોટા વધુ મોબાઈલ વાપરતા હોય છે ને
હા ફેમિલી ટાઈમમાં મોબાઈલ સાઈટ પર મૂકી દેવું જોઈએ પણ એ લોકો વાપરવાપર જ કરે છે
હા ડિનર વખતે તો ખાસ
હા અને એનાથી વાતચીત બ વધે છે
તો પછી નોટિફિકેશન બંધ કર સૌથી સારી રીત કઈ હોય
જે યાર જરૂરી નથી એ નોટફિકેશન ઓફ કરી દે આપડે.
હા અને ઈમરજન્સી કોન્ટેક માટે સાઉન્ડ રાખી શકાય નહી.
હા બિલકુલ સંતુલન એ મુખ્યુ મુખ્ય મુદ્દો જ છે.
ટેકનોલોજીની વિરુદ્ધ નથી પણ તેનો સમજદારીથી ઉપયોગ કરવો જોઈએ મારા મતે તો
હા મોબાઈલ આપણા માટે છે આપડ મોબાઈલ માટે નથી.
વાહ આ લાઈન બહુ સારી લાગી ને મને તો
હા અને અને માનસિક શાંતિ માટે થોડો સમય નોટિફિકેશન ફ્રી રહેેવું આપડે જરૂરી છે તમને શું લાગે છે?
હા હું પણ હવે રોજ થોડો સમય મોબાઈલ થી દૂર રહેવાનો પ્રયત્ન કરીશ.
હા હું પણ ના ના ફ ફેર પાદ થી મોટો ફેરફરક પાડે છે.
હા પછી મને એક બીજી એક વાત પૂછવી છે તમે સ્ક્રીન ટાઈમ ટ્રેક કરો છો?
હા હવે કરું છું પેલા તો ધ્યાન જ ન હતું કે કેટલો સમય મોબાઈલ પર જાય છે કે શું વાત થાય છે?
તો પછી શું જાણ્યું તમે પછી?
એક દિવસ લગભગ પાંચ થી છ કલાક મોબાઈલ પર વિતાવ્યો હતો મેં તો
એટલો બધો?
અને એમાંથી અડધો સમય તો સોશિયલ મીડિયામાં જ જતો રહ્યો હતો.
ઓહો અને પછી તમે શું ફેરફાર કર્યો?
મેં કેટલીક એપ માટે ડેલી લિમિટ મૂકી દીધી એમાં.
એ કામ કરે છે?
હા ઓછામાં ઓછું યાદ તો આપે કે કે હવે બહુ થઈ ગયું.
હમ મને લાગે છે કે નોટિફિકેશન એક પ્રકારનું વ્યસન પણ બની શકે એમ.
હા બિલકુલ કોઈ મેસેજ ના આવ્યો હોય તો પણ લોકો મોબાઈલ ચેક કરતા હોય છે.
હા આદત બની જાય છે ને.
હા અને કેટલીક વાર ખાલી મોબાઈલ અનલોક કરીને તે ફરી લોક કરી દે છે.
હમ આ તો મારા સાથે પણ થાય છે.
હા તું મગજ નવી માહિતી શોધવા દેવાય ગયું છે હવે
હા પેલા લોકો વેઇટિંગ રૂમમાં બેસીને આસપાસ સોતા હતા.
હા હવે બધા મોબાઈલ માં વ્યસ્ત હોય છે નઈ
હા ટ્રેન હોય કે બસ હોય કે હોસ્પિટલ હોય દરેક જગ્યા એક જ દ્રશ્ય જોવા મળે છે.
હા ન લોકો સાથે બેઠા હોય પણ વાત ના કરતા હોય.
અને તમારું શું માનવું જ સોશિયલ કનેક્શન વધી છે કે ઘટે છે?
મને તો લાગે છે કે બંને થયું છે.
કેવી રીતે?
દૂર ના લોકો સાથે સંપર્ક વધ્યો પણ નજીકના લોકો સાથે વાત ઓછી થઈ ગઈ આપડી.
આ ઓબ્ઝર્વેશન તો ખૂબ સરસ છે ને તમારું.
હા ફેમિલી ગેટરિંગમાં પણ બધા ફોટો લેવા માટે વ્યસ્ત હોય છે નઈ
હા મુમેન્ટ એન્જોય કરતાં કરતા રેકોર્ડ કરવામાં વધુ રસ હોય છે.
હા પછી ફોટો છે પણ યાદો નો અનુભવ ઓછો હોય છે એ લોકોને
હા અને તમે ક્યારેક નોટિફિકેશન ફ્રી સર્વરનો અનુભવ કર્યો છે?
હા વેકેશન દરમિયાન કર્યો હતો.
તો કેવું લાગ્યું?
બહુ હલવું લ અને શાંત લાગ્યું હતું મને તો.
શું ખાસ ફરક જાણ્યો?
હા મગજમાં ઓછો વિચારો હતા અને ઉટ ઉટલવાર પણ ઓછી હતી.
હા અને આપડે રોજ પણ એવો સમય કાઢી શક્યા ને
હા જરૂર સવારે એક કલાક મોબાઈલ વગર રહેવું શક્ય છે આપડે
હમ સવારની શાંતિ આખા દિવસ પર અસર કરે છે
આ દિવસની શરૂઆત કેવી હોય એવું મૂડ રે
અને ઓફિસમાં નોટિફિકેશન મેનેજ કરવા માટે શું કરી શકાય
ઈ ગ્રુપ અલગ રાખ ખુશં થયા આપણે
અને બાકીના મ્યુટ કરી શકાય ને
હા બિલકુલ
કેટલીક વાર લોકો લોકો જોઓ ને તાત્કાલ જવાબ અને અપેક્ષા રાખે છે
હા હું હતોને
હા આપણે પણ બીજાના સમય નો આદર કરવો જોઈએ
એ વાત છે
ખુબ સરસ મજા આવી ગઈ તમારી સાથે મને વાત કરીને આજે આ ટોપિક પર આપણેે
મને બી મજા આવી આ ટોપિક ખુબ મહત્વનો હતો
હા ચલો તારે આપણે ફરીથી ચોક્કસ વાત કરીશું આ ટોપિક પર અત્યારે તો મળીએ
ચલ મળીએ